હલો.
હા.
હા હું કરે?
કઈ નઈ બેહી રેયલી.
હું કે જમી લીધું.
હા તુંએ?
બાકી જ છે બાકી જ છે.
હમ્મ તો માંજ અઠોડામાંથી આયવી ને ભાઈ
એવું કે હું કેઈ હું લેવા ગેલી અઠવાડામાં?
હાક ભાજી વરી
હા હા હું હું લાયવી.
શાકભાજી વળી કાંદા, બટાકા, રીંગણ.
હમ મોગું બી બો કે માસ
હમણાં તો બહુ મોંઘું હમણાં તો હાચે બોજ મોંઘું
ટમેટા બી ત્રીસ રૂપિયા છે ટિંડોળા ચાલીસના સ શેર એટલા બધા મોગા-
બઉ મોગા અમે તો બધું એડિસો એડિસો લાયવા.
એજ એજ કરવા પડે બીજું કરે બી હું. હું કે બધા ઘેરના હારા સે ને
મારી મમ્મી ની જક તબિયત બગડી પલ્લી છે. મળવા કે દિવસ આવાની
આવા પડે આવા પડહે ટાઈમ કાઢીને આવા મેં ટેન્શન ની લે
તેજ ને આવાજ પડહે.
કેવું છે હમણાં
છે હવે
કઈ કઈની દવા લેવા કે જે બરાબર એટે તો આવી જાહે.
એ તો હવે દવાખાના આટાપાટા માર્યા કરતા છે.
એ તો થઈ જાહે થઈ જાહે.
કાલે જ બધું રિપોર્ટને બધું કરાયવું. આજે હવે સાંજે લેવા જહે રિપોર્ટ
હા બરાબર બરાબર
એમને શુગર પ્રેશર વાળે છે એટલે હવે ખબર નઈ વધી ગેલું છે ઓસુ થેલું છે તે
હા બરાબર દવા લેવા કેવાની ફ્રૂટ નેવા ખાવા કેવાના રા હેલી હેલી એટલે તો આવી જાય તો કઈ નહી.
હમ, બરાબર.
હું કે વરસાદનું વાતાવરણ-
છે એક દિવસ આવેલો. તો હમણાં તો કઈ આઇવો જ નહી હમણાં તો તાપ જ બો લાગે આ બજુ તો.
એ જમારા બાજુ બી એવું છે જામ તામ છે એક દિવસ આવેલો હતો તો હવારમાં જ આઇવો મોર્નિંગમાં જ તો અમે તે દિવસે હવે આઇવો બઉ બે એક કલાક જેવું તો આઇવું બહુ જાડો વરસાદ આવેલો એમને હમણાં તો આજે તો પછી કંટાળી જવાય તાપમા તો. લાઈટ બી ની હોય ઘેરે એટલે પછી અહી તઈ ખેતર બાજુ નીકળીએે અને પછી તહી બેહી રહીએ એવું કરીએ તો
તો હું તો એવું જોડીએ ને જ તાપ જ બો લાગે ખેતર બાજુ હારુ ઝાડવા ને પવન આવ્યા કરે કે ની.
હા એજ ને હું કે તારું લઈગ્યુ કે બાકી.
એજ અમારે બી લખવાનું બાકી છે પણ અ વરસાદની રાહ જોઈએ કે વરસાદ આવે ને તરું લખી એ તો જરાક શાંતિ ને તો પછી પાણી મૂકવાનું તો કુવામાં થી પાણી કરવા પડે. એટલે તે બધું કરવાનું એટલે વરસાદ આઈવી જાય તો શાંતિ એમ એટલું બધું પાણી મૂકવાનું પેલો તૈલો નઈ રે એમ.
તો હું વરહુ વરસાદ આવે તો હાર કુવામાં બધું મોટર ને બધું લાવવાનું જોડવાનું ને બધું કર વનું ને.
પછી પાહું તરું મોટું થાય એટલે પાછું ત્યારે રુપે ત્યારે પાછો વરસાદ જોઈએ ને ત્યારે વરસાદ ને તો વરસાદ ની આવે તો પછી પાણી મૂકવા પડે પાણી મૂકે એટલે તો રોપતા રોપતા એને રોપવાનું પછી પાછો કચરો ઉગયા એતે પાહું પેલું કાઢવા પડે દવા છાંટવા પડે એને પછી પાક થાટા થાતા તો બો ટાઈમ નીકળી જાઈ.
એ તો નીકળી જ જાય ને. તાપ હમણે તો નહેરમા પાણી હો ની આવતું હોય તાપ હોય એટલે તો.
હા એજ ને ની આવે પાની જ નહી આવે ને હું કરે એમ એટલે એ બધું એવું જ છે બધું.
હમ્મ બરાબર.
તમારે તો હારુ કે બોરિંગ કરેલું એટલે તે બોરનું પાણી વાળું પેલું મૂકી દેવાનું એટલે વાંધો નહી હું કે.
હા પાછડી જ છે. .
એ હારુ પડે કે તમારે.
ખાલી પાઇપ જ પાઇપ જ ખાલી જોડવાના અને ચાલુ કરવાનું મોટર તે ડાયરેક્ટ ખેતરમાં પોચી જ જાય.
હમ્મ અમે બી બોર કરવાના છે. પણ હજુ વાર લાગી હે ધીમે-ધીમે કરહું એટલે પછી એક વાર બોર મૂકી ડેને પછી શાંતિ એમ એટલે પાણી પેલું તરત પેલું મુકાઈ જાય ખેતરમાં. ને એમ ને પછી બીજી વિચારલું છે શાકભાજી ને હું રોપું એટલે બધું ઘેર-ઘેર ની જ શાકભાજી હોય તો હારુ. શાકભાજી એટલી મોંઘી થઇ ગઈ હમણાં તો પછી ઘેરે રોપવાનું ઘેર ઘેર પૂરતું ચાલી રે એટલી શાકભાજી રોપ પી મુખો એમ વિચાર કરેલો છે અમે.
ચાલે ચાલે રોપી મૂકવાનું. પછી ચોમાસું પણ વરહાદ પડે હે એટલે તો પાણી હીંચવાની જરૂર જ ની પડે હે.
. હા એ જ ને. બોજ બોજ તો ટામેટા રોપવા ટામેટા રોપવાના છે પહી રીંગણ રોપી દેહું ટીંડો ડોળા, ગલકા છે, દૂધી છે પછી બટાકા, કાંદા ને એ બધું થોડુંક થોડુંક કેેલું ઘેર હે ઘેર હે ના છે બે ખેતર તાં રોપી મુકા એવું વિચાર કરેલું છે ને બીજા બીજા બે ખેતર છે. તા ભાત રૂપવાનો એમ કરીને વિચાર કરલો છે એટલે એ બધું કર હું ધીમે ધીમે પણ થાય. એમ.
હા તેજ ને ધીરે-ધીરે વરી એના
શું કે બધું ભણવાનું પતી ગયું.
ચાલતું છે હજુ હમણાં તો ટી. વાઈ મેં આઈવી મેં તો.
એવુ કે. કે હા હા કઈ ને કઈ ને પટી જાય તો બિન્દાસથી પહી બધું વાંચવાનું કેમ ચાલે. બરાબર હ ને.
હમણાં વાંચવાનું ચાલતું છે આવતા મહિને કોલેજ ચાલુ થઇ જાય સત્તર તારીખથી એટલે પાછું ચાલુુંપાહુ કોલેજ જાવાનું ડેલીનું.
એજ બસ બી ન મલી રે કે આપણને તો પાહી.
હમણાં તો ચોમાસામાં તો બહુ ટાઈલા ચડવાનું ઉતારવાનું ભી ચડતા ઉતરતા તો ભીનાઈ જવાય. .
છત્રી લઈને ને ગયા રેય તો વરસાદ આવતો રહી ને પછી બસ બી ત્યારે જ મૂકે બરાબર ચઢાઈ બી ન ને પબ્લિક બી એટલું રહે કે સીટ બી નહી મળે સીટ બી ભીની રહે. એવું થાય બો ટાઈલા કરવારના.
બો ટાઈલા મે તો ભીનાઈ જામ છત્રી બન કરુ ચડાવ માં અડધી મે તો ભીનાઈ જામ ને બધુ.
એવું થાય એવું થાય. મેં બી અમાર જો ને એક તો અમારે તો બસ ના કઈ ઠેકાણા બી, બસ આવે જ નહી કોઈ દિવસ આવે. કઈ નહી આવે ને એવું બધું, ને ટાઈમ પર આવે જ નહી, ટાઈમ પર પહોંચાયે જ નહી તો દસ વા અગર આજે ટાઈમ હોય કોલેજનો બાય ચાન્સ, તો તો તેના હારું તો સાડા સાત વાગે ને હર માં વહેલું નીકળવા પડે, તો બસ માંડ ડ મળી રહે. અ તો મ જ બસવી ન મ એવું.
તે એને તમારે તો બહુ ઓછી બસ મ કઈક તો.
અને પાછી આવે નને એટલે ઘર સુધી પેલા રોડ સુધી આવે તો પાછું. અડધે હદી બાઈક ઉપર જવા પડે તમે બાઈક લઈને જ મળ દ સુધી એમ, ને પછી ત્યાંથી બસ પકડું એવું કરવું, તો કોઈર બસ બી છૂટી જાય કેમ કે ટાઈમ જ નથી રહી, ને ટીફિન માની રહી જલ્દી. હા.
હા એક બ એટાઈલો ટિફિન નો. લાવાનું ને મુકવાનું ને.
એટલે એવું જ બધું ચાલ્યા કરતું છે ધીમે ધીમે અવે. કઈ નઈ મારી બી હવે એક્ઝામ આવડી છે મારી. આવતા આવતા મંથમાં જ છે, એટલે બરાબર વાંચવા પડે હવે. એમ તો વાંચુ રોજના, હર હરમાં પછી કાડુ પણ પછી બપોર થાય ને એટલે તાપ લાગી કંટાળ આવે, ને તો બપોરે જમી લીધલું તો પી ઊંઘ આવી જાય એવું થાય પછી ઊંઘી જાયમ, તો પછી હંજ જ ઉઠું ને એવું બધું એમ.
ના બપાર ખાય એટલે હ તો ચડી જ જાય.
હા એજજ એજ એતા એવું છેતા. અવે મહેનત તો કરવા જ પડે, પરીક્ષા પાસ કરવા પડે. એમ.
એને પાસ કર પડ કે તરત આપણને ડિગ્રી મળે તરત બીજા કથી આપડે. આગળ કઈ કરવાનું હોય તો એડમિશન મળે આપણને.
હમ એજજ એવું જ એટલે બરાબર એ ને બીજી ગવર્મેન્ટ એક્ઝામ ની બી તૈયારી, ચાલુ જ લખવાની. એટલે વાંધો ની આવે એમ, બધી બધી બુક ને એવી છે મારા પાહે તને જોઈતી ને તું તારું પટે ને કોલેજ, પછી ફોર્મ ભરે ને ત્યારે મને કેજે એટલે મે તને આપા બુક ને એવી તો બો બધી છે મારા પાહે, ગુજરાતી વ્યાકરણ ની છે, કોન્સ્ટેબલ છે, પી એસ આઈની બુક છે તલાટી વાડી બુક છે, બધી લેય જ લીધેલી છે ને અમણે ની લેટે લેટેસ્ટ જ બધી એમ, એટલે તે બુક આપા, તે તને કામ હોય ત્યારે લઈ જજે વંચવાની. ટાઈમ મળે ત્યારે.
ચાલ ની હારું મે તારો કોન્ટેક્ટ કરા, એમ તો હમણાં તો કોન્સ્ટેબલ ની હમણાં તો ની આવ હે દિવાળ પર આવ હે ત્યારે ભરા ત્યારે માંગી લેવા બધું તારી પાહે.
હા એજ, ને ઘેરે કે દિવસ આવવાના તમે તો ઘેરે આવે જ ની કેય કેય આવા આવા પણ ઘેરે જ ની આવે.
અહીંયા કોઈ તીયાર થાય જ ની તો કેયા કરું ચાલ જાયે જાયે હા જાયે ને ઇં હા જાયે ને. ખરેખર પણ લાવે ની.
આવજે આવજે એક જ દિવસે, આવજે ભઈ આવી રેવાનું ન બસ માં બેહી ને પહિ, મે લેવા આવું વરી અડધે એવું. કરું તો તમારે આઈ રેવાનું ને એકલું જ તારે.
તો હો ચાલે, ચાલની એક દિવ એવું જ કરું મેં. કોઈ ની આવે તો કાય ની મેં એખલીજ આવા.
હું કેઈ તને આ બાજુ મારે ખેતર બાજુ ફરાઈ લેવા તે બાજુ નેર છે કુવો અને અમાર બાજુ ફ રવાનું બહ મસ્ત મસ્ત છે એમ, તે બધું તમે ફરવા લે જવા, પહિ અમારા અયા અટવાળો ભરાય ને તા બી લે જવા. એ સમોસાને ત મસ્ત લાગે સમોસા અટવાડા માં મારે અહીંના. સમોસા કટલેસ, પહિ દાબીલી વાળો આવે પાણીપુરી વાળો આવે પાણીપુરી ભાવતી અહે ને તને?
મને તો બો ભાવે પાણીપુરી.
કઈ ફ્લેવર વાળી ભાવે કે સાદી ભાવે
ફ્લેવર વાળી.
એવું તો કઈ નઈ આપડે ફ્લેવર વાળી ફ્લેવર વાડી ભાવે તો તેના હારું આપડે બજાર જવા પડહે કઈની બજાર જય આવહું તાથી
તને તો એમ હો ગાડી આવડે જ ને તો પહિ હું છે તો
હા આવડે ને એટલે મે એટલે જ તો મે લઈ જવા ને કઈ નઈ તું આવજે આપડે એક દિવસે શાંતિ થી રેય પડજે એવું કરજે હે ને.
હા હા પાકું પાકું
રેય પડજે પહિ તને બીજા દિવસે ફરાઈ લેવા બધું ફરાઈ દેવા ખેતર મેટર બતાવા તને ખેતર અમારા શાકભાજી બધી અમુક હમણાં રોપેલી છે ને તે બી બધાને બતાવવા કઈ કઈ રોપેલી છે અને હું ને હું શાકભાજી બી અમુક અમુક છે ઘેર ની જ તે લઇ જાજે તે ખાવામાં બી હારી
હા તે હમણાંતા ચોમાસુમાં એવું જ ખાવા પડે.
ને બધી જમરૂખ સે ને ટીંડો એને હું કેય આપડે ખાટમણા છે જાંબુ છે ધામણા છે કમદા એ બધું બી બો લાગેલું સે તે બધું હો ભરી આપા તે હો લઈ જાજે
લેવા આવા પાકું આવા લેવા હારું મેં
હારું મને તારે કેય દેવાનું કે હા કાલે આવવાની સે તો મેં પહી હાંજે જ તોડ લેવા પહી મૂકી રાખા ફ્રીજ એમ એટલે બગડે બી ની એમ
હા હારું હારું કેય દેવા બીજા દિવસે તને કોન્ટેક્ટ મેં કરી દેવા એટલે તું બધું રેડી કરી રાખજે.
હા એજ તારે ખાલી કે તું આવે આવે એમ કે પણ આવતી જ ની મળે એટલે આવજે અમે બીજી વાર ને હું કોઈ ની આવે ને તો મને કેજે ભાઈ મેં લેવા તા હુંધી લેવા પણ તું ઘેરેતો આવજે મૂકી હો જાવા ઘેરે તને એમ.
હારું હારું કેવા મે.
હેને હારું ચાલ હે.
ચાલ ચાલ ચાલ.